આર હું આશા રાખું છું બધું આનંદમય હોય તમારી સાથે
ફાઈન બસ બસ ગુડ ગુડ કેમ છો તમે ભાઈ વેરી ગુડ નાઈસ
બસ મજ બસ મજામાં જા તમને યાદ કર્યા મેં કીધું મારે ઓળખીતા માટે માહિતી લેવાની હતી બોમ્બે જવાની અને બોમ્બેની લોકલ ટ્રેનો અને મેટ્રો ટ્રેન કેવી રીતે ચાલે ને ક્યાં ક્યાં ચાલે એનું કારણ કે મારે અ મારા ઓળખીતા માટે એ માહિતી લેવી હતી એમને અ મુંબઈમાં ત્રણ જગ્યાએ જવું તું ઘાટકોપર બાજુ કશે જવું તું નવી મુંબઈ બાજુ જવું તું એટલે એ ક્યાં ત્યાં કેવી રીતે જવાય ને કેમનું પોહચી વળાય ને એની શું શું જાતની ટ્રેનો લેવી જોઈએ ક્યાં મેટ્રો ને ક્યાં આપણી લોકલ ટ્રેન એટલે મેં કીધું કોઈ બીજાને પૂછું કે ઓનલાઈન મેપ પર જોવું કે કોઈ એપ્લિકેશન પર જોવું એ કરતા તમને પૂછીને માહિતી સરખી રીતે મેળવી લેવી સારી તો તમે મને જરાક આવ આ વિષયની માહિતી આપી શકશો
જરૂર બહુ સરસ વિષય છે આ મુંબઈની સેન્ટ્રલ લાાઈન અને વેસ્ટન લાઈન અને ત્રીજી હાર્બર લાઈન મુંબઈની જિંદગી આ ત્રણ ટ્રેન ઉપર આખી મુંબઈ નિર્ભર છે અ આ ઘણા વર્ષોથી એમ કહેજ ચાલે કે મુંબઈ આ ત્રણ લાઈન ઉપર જ ખુબ ચર્ચામાં રહી વેસ્ટન લાઈન એટલે તમે જો ઘણો તો વેસ્ટર્ન લાઈન પેલા હતી અપ ટુ બોરીવલ્લી થી લઈને ચર્ચવીટ સુધી પછી વિષય વધ્યો અને વધતા વધતા વધતા એ વિષય વધીને પહોંચી ગયો અપ ટુ વિરાર સુધી. સુધી વેસ્ટન લાઈન ગણવામાં આવી આ આપણે લોકલ ટ્રેનની વાત કરી રહ્યા છે એ બાકી તમે આમ જુઓ તો વેસ્ટર્ન લાઈન જે ગણાય એ ઓલ ધ વે અપ ટુ રાજકોટ સુધી ગણાય અમદાવાદ સુધી ગણાય પણ લોકલ ટ્રેન માટે આપણે વિરાર થી લઈને ચર્ચવીર ગણાય અને સેન્ટ્રલ લાઈન તમે ગણો તો છત્રપતિ શિવાજી ટર્મિનસ જૂનું નામ વિક્ટોરિયા ટર્મિનસ વિટી સ્ટેશન જેને કહેવાય અને અપ ટુ થાણા અને આમ જો તો મેઈન તો કલ્યાણ સુધી ગણાતું એટલે કલ્યાણ અને કસારા પણ મેઈન સ્ટેશન લાસ્ટ હતું થાણા પછી જેમ શહેર વિકાસવા લાગ ગયા એ પ્રમાણે પછી સ્ટેશનો વધવા લાગ ગયા એટલે લાઈનો વધવા લાગી ને પછી કસારા અને આપણે કલ્યાણ બંને નવા ચાલુ થયા પણ એ બધું આવે સેન્ટ્રલ લાઈનમાં હવે ત્રીજી જે લાઈન હાર્બર લાઈન મેં તમને જે વાત કરી હાર્બર લાઈન હતી ખાસ ધંધાકીય લોકો માટે જે બાંદ્રા અને દાદર થી મસ્જિદ બંદર જવા માટે કારણ કે મસ્જિદ બંદર આપણું સૌથી મોટું બંદર હતું એ જમાનામાં અને ત્યાં આપણો બધો બિઝનેસ થતો એટલે ત્યાં વર્ગો વધારે હતા નોકરીયાત લોકો ટ્રાન્સપોર્ટેશન ત્યાં વધારે હતું એટલે ત્યાં ટ્રેનો ચાલુ કરી અને એ રૂટ કેહેવાયો આપણે હાર્બર લાઈન. હવે તમારો જે પ્રશ્ન છે કે નવી મુંબઈ તો નવી મુંબઈ તો એમ કે કે છેલ્લા થોડાક વર્ષોમાં જ નવી મુંબઈ ખૂબ આગળ વધ્યું ત્યાં એટલી બધી અત્યારે વસ્તી વધી ગઈ કે ત્યાં પણ આ આપણી રેલવેએ ત્યાં પણ પ્રોજેક્ટ નાખીને ત્યાં પણ લાાઈન ચાલુ કરી હવે આપણી ટોટલ ચાર અલગ- અલગ લાાઈન થઈ ગઈ, અને તમારા જે ઓળખીતા કે તમારે કોઈને પણ જવું હોય તો ખૂબ સરસ સગવડ મળે છે. આ હું આશા રાખું છું કે તમને સમજાણું હશે મેં શું વાત કરી
હા તમે મને ઘણી સારી માહિતી આપી કે કઈ જાતની લાઈન છે ટ્રેનો ક્યાં ચાલે છે લોકલ ટ્રેન કેમની હોય ને કયા-કયા એરિયા હોય એ ખૂબ જ કામની માહિતી છે ને ઘણી બધી હિસ્ટ્રી બી જાણવા મળી કે આ બધું ક્યારથી ચાલુ થયું અને કેમનું સેટલ થયું વિગતો કામની છે અને મને ઘણા હદ સુધી એ માહિતી મળી કે નવી મુંબઈ જવું હોય તો કઈ લાાઈન પર જવું અને કઈ ટ્રેન લેવી આમાં ખાલી મારે હજુ એક વસ્તુ એ તમારા પાસેથી સમજવી હતી કે એક આપડે મેટ્રો લાઈન શું છે અને ક્યાં ચાલે ને બીજી મારે જો ઘાટકો પર જવું હોય તો એ કેવી રીતે રીતે જવાય, તમે મને આના વિષે થોડીક માહિતી આપી શકતા હો તો મને ખુબ જ કામની રહેશે અને એ માહિતી હું આગળ પહોંચાડું એ માણસને સમજાવતા મને પણ સહેલું પડશે તો તમે મને આ માહિતી આપશો?
બરાબર છે હવે આમાં કેવું છે કે તમારે જેમને ઘાટકો પર જવું છે તો ઘાટકો પર જવા માટે તમારે ઉતરવું પડે બોરીવલ્લીથી તમે દાદર ઉતરો અને દાદર થી તમે સેન્ટ્રલ માં તમને ઘાટકોપર જવા માટેની ટ્રેનો મળશે એટલે જે પણ ટ્રેન કલ્યાણ સુધી જાય કે થાણા સુધી જાય એ બધી ઘાટકોપર ઉભી રહે ઘાટકોપર એ બહુ મોટું સ્ટેશન છે હવે વાત કરીએ તમે જે મ મેટ્રો લાઈનની વાત કરી તો મેટ્રો લાઈન તો આપણે જેમ ખ્યાલ હશે એમ કે મેટ્રો લાઈન અત્યારે ચાલુ કરેલી ચાલુ કરેલી બોરીવલીથી લઈને અંધેરી સુધી અંધેરી ઈસ્ટ વેસ્ટ બંને બાજુ અને એરપોર્ટ સુધી અને હમણાં ના જે લેટેસ્ટ સમાચાર છે કે હવે એ ટ્રેનને બોરીવલી થી વધારીને અપ ટુ હવે મિરારોડ સુધી કરવામાં આવી અને થોડાક સમયમાં અપ ટુ વિરાર સુધી પણ થઈ જશે તો તમારા માટે અને આજના જે યંગસ્ટર્સ છે એના માટે મેટ્રો ટ્રેન વધારે અનુકૂળ એટલા માટે થઈ ગઈ કે ફૂલ્લી એસી છે અને સુવિધા સારી છે ટિકિટનો ખર્ચો પણ એટલો નથી ભલે લોકલમાં પણ એટલો ખર્ચો નથી પણ લોકલ ટ્રેનમાં જે પહેલાં ગરદી હતી એ ઘરદીને જો જોઈને અ સરકારે આ મેટ્રો લાઈન ચાલુ કરી બીજા રૂટ ઉપરથી કે રસ્તા ઉપર જ મોટા ઓવરબ્રિજ બનાવી દીધા અને એના ઉપરથી ટ્રેન જાય તે કારણે ટ્રાફિકની પણ સમસ્યા વધી રહી છે પણ સાથે સાથે યંગસ્ટર વર્ગને અને જે લોકો જે થોડા દૂર રહેતા હતા સ્ટેશનથી એ લોકોને બહુ સારું પડી ગયું કે એ લોકોના ઘરના આંગણેેથી જ આ ડાયરેક્ટ ટ્રેનમાં બેસી લે એ લોકો અલગ-અલગ જગ્યાએ પહોંચી શકે હા એક જ સીમા છે કે રેસ્ટ્રિકશન હવે ખાલી અપ ટુ અંધેરી સુધી જ છે પછી જેમ સ્ટેશનો વધતા જશે જેમ નવી લાઈનો લાગશે એવી રીતે વધશે પણ મને લાગે છે કે જે રીતે લોકલ લાઈન વધી એ રીતે મેટ્રો લાઈન એટલી બધી જગ્યાએ બહુ પહોંચાડી શકશે કે નહીં એ મને થોડી શક્યતા લાગે છે અ મને લાગે છે કે તમને આ સમજાવા વિશે હું શું કહું છું.
હા આમાંથી ઘણી સારી વિગત મળી ને હવે મને એક સરખું પિક્ચર બની ગયું મગજમાં કે લોકલ ક્યાં ચાલે ને મેટ્રો ક્યાં ચાલે એટલે હું માનું છું કે આ એક રસ્તો જેવો ખોલી ના ગયો છે. ખાબ મુંબઈમાં ક્યાંય પણ જવાનો મેટ્રો એ જગ્યા લઈ જાય જ્યાં લોકલ નથી ને લોકલ એ જગ્યા લઈ છે જ જ્યાં મેટ્રો નથી ને મેં બહુ સાંભળ્યું છે કે મુંબઈની લોકલમાં મુસાફરી કરવી એટલે ભારે કામ ને તમારી વાત સાંભળીને લાગે જ છે કે ઘણું ભારે કામ આ હોઈ શકે છે સાથે કે એક ખુબ જ સરખી સારી વસ્તુ તમે કીધી કે મેટ્રો લાાઈન એવી છે જે આજકાલના યુવાનને કામ આવે અને આમાં તમે એક એસીમાં જઈને તમે તમારી જગ્યાએ પહોંચી શકો અનુકૂળતાથી એ ખૂબ જ કામની વસ્તુ છે ને જે આજની પેઢીને તો બહુ જ જરૂરિયાતની છે કારણ કે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું ને લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને ગયા હોય તો આપણા હાવભાવ બદલાઈ ગયા હોય ને ઘણી વાર એ ન ચાલે એટલે એવામાં આપણે મેટ્રોમાં સરખી રીતે ગયા હોય તો આપણે સરળ રીતે અને અનુકૂળતાથી પહોંચી જઈએ ને આપણા ઘરથી જ જતી મેટ્રો આપણને આપણી જગ્યાએ પહોંચતી કરી દેતી હોય જો સમય સમયસર ને કોઈ પણણ જાતનો ટ્રાફિક ના હોય તો હું માનું છું કે આપણે સૌ જ આ મેટ્રોનો ઉપયોગ વધારે કરવો જોઈએ ને આ જ આપણને કામ આવી શકે ને બીજી એક માહિતી જે તમારાથી મને ખૂબ કામની મળી કે અંધેરીથી સીધી મેટ્રો મને ઘાટકો પર લઈ જાય છે મારા માટે આ ખૂબ જ કામની વસ્તુ છે કેમ કે મારા ઓળખીતા એક ઘાટકો પર જવું છે તો એમને સમજાઈ શકો કે તમે અંધેરી પાસેથી જ મેટ્રો લઈ શકો અને તમે સીધા ઘાટકો પર પહોંચી જાવ તમારી કામની જગ્યાએ ને બધું તમારું કામ અનુકૂળ થાય પતી જાય એટલે હું તમારો ખૂબ જ આભાર માનું છું કે તમે મને આ બધી વિગતો આપી સાથે કે તમે મને સમજાવું કે મેટ્રો અને લોકલ શું છે અને ક્યાં ક્યાં ચાલે છે જેથી મને ઘણું સંક્ષેપમાં સમજ પડ્યું કે હવે મારે મારા અ ઓળખીતાને કેવી રીતે સમજાવવું તમારો ખૂબ આભાર માનું છું. અને આશા રાખું છું કે તમે મને આવું ઘણું બધું આગળ જતા શીખવી શકો.
અ છેલ્લે હું આમાં એક વસ્તુ એડ કરવા માંગીશ કે એપ આવી ગયા છે અને બધી લાઈનની એક જ જગ્યાથી ટિકિટ તમે કાઢી શકશો.
અચ્છા એ સારું કીધું તમે તો હું જોઈ લઉ કયો એપ છે ને એમને કહી રાખીશ. વાત કરવા બદલ તમારો ઘણો આભાર.
થેન્ક યુ.
થેન્ક યુ.